હલો. હલો.
હા. હા. આવે છે. આવે છે, હવે આવે છે.
મજા માં ને?
હા, મજામાં.
તો આજે આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીશું.
હા.
મોબાઈલ ગણા ફાયદા.
હા.
આજના સમયમાં દરેક વ્યક્તિને ફોનની ખુબ જ જરૂરિયાત બની ગઈ છે. પણ નાના થી લઈને વૃદ્ધો સુધીની. પરંતુ અને ટેક્નોલોજીનો વિકાસ થાય એ છે. એટલે મોબાઈલ કે એવું સાધન છે જે, ખુબ જ જરૂરી બ જરૂરી છે. જેમ તેનો ઉપયોગ શિક્ષણ વ્ય વ્યવસાય મનોરંજન માહિતી મેળવવા માટે. ઓપ્સ. માહિતી મેળવવા માટે મહત્વનું સાધન છે. મોબાઈલ ના ઘણા બધા ફાયદાઓ છે. તેના દ્વારા આપણે આપણા શિક્ષણમાં ભણવા માટે તેનો ઉપયોગ કરી શકીએ. નવી નવી માહિતી ઓ મેળવવા માટે ઉપયોગ કરી શકાય. તેને શિક્ષણ શિક્ષણ માટેની વિવિધ એપ્લિકેશન આવે છે, જેના દ્વારા આપણે કોઈ ન અલગ અલગ પ્રકારનું નવું નવું શિક્ષણ સ્ટાર્ટ કરી શકીએ છે.
બ
મોબાઈલ દ્વારા આપણે કોઈ પણ બિલિંગ બિલ ભરવાનું હોય, ટિકિટ ચુકવવાની હોય, ઓનલાઈન ખરીદી કરવાની હોય, કઈ સેવાઓનો લાભ લેવાનો એ બધુંમાં આપણાને સરળતાથી લાભ લઇ શકાય છે. અને આપણાને કોઈ પણ ઈમરજન્સી હોય. કે કઈ પણ હોય તેમાં આપણે મોબાઈલ ફોન દ્વારા તરત કામ કરી તેનો ખુબ જ સરળ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આ મોબાઈલ દ્વારા કેટલાક ગેરફાયદાઓ પણ હોઈ શકે. જેમ કે આપણે મોબાઈલ ફોન વધારે પડતો યુઝ કરીએ, તો તેના તેનાથી આપણી આંખો કમજોર થઈ શકે. આપણે વધારે પડતો ફોન જોઈએ તો આપણે અહીં ઊંઘ પૂરી ના કરી શકીએ. જેથી કરી આપણો સ્વાસ્થ્ય ખરાબ થાય. આપણી આંખો પણ ખરાબ થાય શકે. તેના કારણે ચશ્મા આવી જાય. અને આપણને દેખાવાનું ઓછું થઈ જાય, એવી પ્રોબ્લેમો થાય સે. પછી
આપ મોબાઈલ ફોન ના કારણ ણે ના રહી શ રહીએ, જેથી કરી આપણે આજુબાજુ ના લોકો સ લોકોથી દૂર-દૂર થવા લાગી જઈએ છે. અને આપણે ફોન માં જોતા-જોતા, ચાલતા-ચાલતા ને એવું જતા હોય ત્યારેે આજુબાજુ જોતા નથી. ક્રોસ કરતા ને એવું આપણું અકસ્માત પણ થઈ શકે છે. પછી આ મોબાઈલ ફોન દ્વારા સોશિયલ મીડિયા ઉપર આપણા કોઈ કોઈક અહ કોઈક ખોટી કોઈ ખોટી માહિતી આપતું હોય, અને તેનો ઉપયોગ કરીએ તો આપણેે ખોટા ગેરમાર્ગે દોરાઈ શકે છે. અને એના કારણે આપણાં
આના વિશે તમે થોડું ઘણું જણાવી શકો છો?
હા. તમે જણાવયુ તે હિસાબે ફોન ના ફાયદા અને ગેરફાયદા ફોન આવ્યા પછ ફોન ના હ ના હતા ત્યારે પણ આજે સ્કૂલોનું, કોલેજોનું અને સરકારી સરકારી અને બિનસરકારી કામો તો ચાલતા જ હતા. પરંતુ જ્યારથી ફોન આવ્યો છે તે કામો જે અથવાડિયું અથવા એક મહિનો લાગતો, તે કામ હવે ફક્ત ને એક દિવસ અથવા હવે તો એટલું સરળ બની ગયું છે. માત્ર ને માત્ર પાંચ મિનિટ માટે કામો થઈ શકે છે. અને આજના જે યુગમાં સ અહ ઇન્ટરનેટની સ્પીડ જેમ કે ફાઈવ જી ની સ્પીડ જે છે તે હિસાબે તો કામો ખુબ જ
સરળતાથી અને જલ્દી થઈ રહ્યા છે. જેથી કરી આપણો સમય ખુબ જ બચે છે. અને ધક્કાઓ પણ ન ખાવા પડે, અને મહિનાનું કામ એક દિવસમાં થઈ જાય છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો આપડે કોઈ પણ રીતે આપડે જમવા લેવા જવાનું હોય તો આપણે સામાન્ય ધોરણે માર્કેટમાં અથવા બજારમાં જઈ અને કઈ પણ ખાવાની અથવા કોઈ પણ પરંતુ મોબાઈલ આવ્યા પછી મોબાઈલ આવ્યા પછી હવે આપણેે કોઈ પણ વસ્તુ ઘરે બેઠા મંગાવી શકીએ છેએ જેમ કે કોઈ પણ વસ્તુ મોબાઈલ ફોન છે કોઈ ખાવાની વસ્તુ છે એ અને હવે તો એક ખુબ જ સારું ખૂબ જ સારું ઉપયોગી એપ છે જેનાથી આપણે ઘર બેઠા બેઠા કોઈ વાહન જેમ કે ટેક્સી છે અને કોઈ બાઈક છે તે મંગાવી શકીએ છેએ જેથી કરી આપણે બસ ડેપો ઉપર જઈ ને બસ ની કે રિક્ષા ની રાહ જોવી ના પડે. તે એક ખૂબ જ સારું છે અને તેની સાથે સાથે એ જ આપણને ફોન ના ઘણા બધા ફાયદાઓ પણ જોવા તો મળે છે તેની સાથે ફોન ના ઘણા બધા ગેરફાયદાઓ પણ જોવા મળે છે તમે જણાવ્યું તે પ્રમાણે આખો આખો નું નુકસાન થાય છે. અને તેની સાથે સાથે આપડું ધ્યાન ફોનમાં રહે છે અને રસ્તાઓ ક્રોસ કરતા અકસ્માતો અકસ્માતો થાય છે અને
આજની જે જેનજી જનરેશન છે તેમાં ફોનનો ઉપયોગ ખૂબ જ એટલે કે એક ખૂબ જ અતિશય રીતે વધી ચૂક્યો છે જેમાં બાળકો
પોતાના જે સામાન્ય રમત ગમત છે રમત ગમત છે જેમ કે કબડ્ડી ખોખો બેડમિન્ટન ક્રિકેટ વગેરે જે બહ-બહારના જે રમત ગમત છે એ તેઓ ધીરે ધીરે ભૂલી રહ્યા છે અને ફોન તરફ વળી રહ્યા છે જેથી કરીને બાળકો
આ બાળકોની કોઈ પણ સોશિયલ એક્ટિવિટી થતી જ નથી અને તેઓ ફક્ત મીડિયા એક્ટિવિટીમાં જ વ્યસ્ત રહે છે અને તેઓનો સ્કૂલ નો અને કોલેજ નો પણ હોમવર્ક નો કે આમ તેમ ઘણો બધો સમય બગડતો હોય છે પરંતુ તેઓ ફોનમાં જ લાગ્યા રહે છે અને આ બધું ભૂલી રહ્યા છે ફોન એક તરી એક રીતે પણ છે અને બીજી રીતે ગેર ફાયદેમંદ બી છે જેમ ખુબ જ ઘણી બાબતો છે સુ તમે આવી જ વિશે વધું જણાવશો?
હા જરૂર આપણે મોબાઈલ ફોન દ્વારા આપણા કોઈ પણ સગા સંબંધી કે આપણા કોઈ ઘરના કુટુંબી જન આપણાથી દૂર રહેતા હોય કે બા બીજા દેશમાં વિદેશ રહેતા હોય તેમની સાથે કોઈ પણ સમયે આપણે એમનો સંપર્ક કરી એમની જોડે વાત કરી શકીએ છીએ એમને જોવું હોય તો વિડીયો કોલ કરીને એમને જોઈ શકીએ છીએ. અને વિદ્યાર્થીઓ માટે તો આ ખુબ જ ઉપયોગી છે. કારણ કે એના દ્વારા ઓનલાઈન ક્લાસીસ ઓનલાઈન ક્લાસ જોઈન કરી શકે. અને શૈક્ષણિક વિડીયો અને વિવિધ એપ્લિકેશનો દ્વારા નવી નવી માહિતિ સ સરળતાથી મ મેળવી શકે. મોબાઈલ દ્વારા આપણે બેન્કિંગની સુવિધાઓ યુપીઆઈ પેમેન્ટ વગેરે વીજળી બિલ પાણી બિલ વગેરે ન ભરવા માટે કામ આવી શકે. અને આપણને કોઈ પણ પ્રકારની ઈમરજન્સી થઈ હોય. ત્યારે આપણે એમ્બ્યુલન્સ પોલીસ અથવા ફાયર બ્રિગેડને તરત સંપર્ક કરવા માટે એ ખુબ જ જરૂરી છે. મોબાઈલ ફોન એક મનોરંજન ના સાધન તરીકે સારું સાધન છે એ એમનો ઉપયોગ ગીતો સાંભળવા ફિલ્મો જોવા સમાચારો વાંચવા ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી માટે ઉપયોગી છે. એના કેટલાક ગેરફાયદાઓ પણ જોવા મળે છે. જેમ કે લોકો સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન ગેમ વ્યસ વ્યસન બની જાય છે. જેના કારણે તેઓ જ પોતાનું માનસિક માનસિક સંતુલન ગુમાય વિશે છે અને માનસિક બીમારીના ભોગ બને છે. પછી ઓનલાઈન ઓનલાઈન છેતરપિંડી ખોટી માહિતી ફેક ન્યૂઝ અને વ્યક્તિગત રીતે ચોરી જેવા જોખમો પણ મોબાઈલ ના મોબાઈલમાં વધવા લાગ્યો છે હમ્મ. મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો એ તમને કવ જર જરૂરિયાત મુજબ જ મોબાઈલ નો ઉપયોગ કરવો અભ્યાસ અભ્યાસ અથવા આમ દરમિયાન, મોબાઈલ થી દૂર રહેવું. ને સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો. અજાણી લિંક વગેરે હોય, તેમના પર જાણ્યા વગર, તે ઓપન ના કરવો, અને કોઈને પણ ઓ ટી પી નહી આપવાનું, એવુ બધું રાખવું ને મોબાઈલ, મોબાઈલ એ આપણોજ સેવક રહે છે, માલિક નહિ. ચાલોતો હવે આપણેે એક નવા ટોપિક ઉપર વાત કરીશું.
સારું, ચાલો મળીએે.
હા ત્યારે.